આવે છે અવા બ‌ઉ બસ મજામાં.
હું આજે એક એવો વિષય તમારી જોડે ચર્ચા કરવા આવ્યો છું કે જે આપડા બધા ના જીવનમાં જોડાયેલો રે. જે છે માતા પિતા સાથે સમય પસાર કરવો.
હા એ તો વાત સાચી છે કે દુનિયામાં એવી ઘણી વસ્તુઓ છે જે પૈસા થી આપડણે ખરીદી શકાય છે. પરંતુ માતા પા અ પિતા સાથે. વીતેવેલી વીતેલી સમય અ ક્ષણો છે એ ક્યારેય પાછી મળતો.
હા આજે હું તમને કેવું શરૂ કરીએ આપડે કે આપણા દિવસમાં આપણે દિવસમાં કેટલો સમય મોબાઈલ સાથે પસાર કરીએ એક કલાક બે કલાક ત્રણ કલાક અને બીજો પ્રશ્ન એવો છે કે માતા પિતા સાથે કેટલો સમય પસાર કરીએ છીએ. જયારે દસ મિનિટ વીસ મિનિટ જવાબ આવે છે. આ પ્રશ્ન આ પ્રશ્નનો જો આપણે કોઈ બીજા ને આપવાનો નથી જ્યાં આપણે પોતાને આપવાનો છે.
હા એ તો સાચી વાત છે.
આજે આપણેે આ આખી દુનિયા ના લોકો સાથે વાતચીત કરીએ છીએ શું. સોશિયલ મીડિયા જોવાનો સમય છે વિડીયો જોવાનો સમય છે મિત્રો સાથે બહાર ફરવાનો સમય છે. પરંતુ ક્યાંક ને ક્યાંક આપણી પાસે આપણા જ માતા પિતાને હમજવાનો પ્રયત્ન કરવાનો. અને સમય પસાર જે કિંમતી સમય છે એ પસાર કરવાનો સમય જ નથી.
હા સાચી વાત છે.
કેવું છે કે બાળપણમાં એવું કઈ શકી બાળપણમાં આપણને કોને સમય આપ્યો જયારે આપણે નાના હતા જયારે આપણે જાતે ખાઈ શકતા નહોતા જાતે ચાલી શકતા નહોતા બીમાર પડતા પોતાને સંભાળી નોતા શકતા એ સમયે આપણી સાથે કોણ હતું આપણા માતા પિતા
હા અને માતા પિતા તો આપડા જીવન ના પ્રથમ ગુરુ પ્રથમ મિત્ર અને પ્રથમ માર્ગદર્શક છે. તેઓ આપણને જન્મ આપે છે ઉછેરે છે શિક્ષણ આપે છે. અને જીવનમાં આગળ વધવા માટે સતત પ્રેરણા પણ આપે છે
હા એ વસ્તુ બી છે.
ઓ
જયારે આપણે સ્કૂલે જવાનું શરૂ કર્યું તમને યાદ હશે. તો આપણે નાના હતા ત્યારે આપડે રડતા આ કરતા તો ત્યારે માતા પિતા માતા અથવા પપ્પા તમારા જોડે આવતા સ્કૂલે તમને આદત પા પાડવા માટે.
હા સાચી વાત છે.
આજે આપણે મોટા થયા અને પછી ઘણી વાર કે છે એમનો કોલ આવે છે તો કે હમણાં સમય નથી પછી વાત કરીએ હમણાં કામ છે મોબાઈલમાં કઈક જોઈ રહ્યા છું વિચાર હમણાં આપડણે મોબાઈલ માં કઈક કરતા હોઈએ છીએ પણ એમને કહી દઈે છીએ પછીું તમને જેમ પોતાના જીવનમાં વર્ષો આપને આપ્યા છે શું આપડણે એને તેમને દિવસોની થોડી મિનિટ પર નહી આપી શકતા
હા એ તો ઘણી સો ટકાની વાત કીધી તમે કેમ કે તેમના ત્યાગ પ્રેમ અને મહેનત નું મૂલ્ય કોઈ પણ શબ્દોમાં આપણે આમ વ્યક્ત કરી શકાતું નથીહી છતાં તમે કીધું એમજ આજના વ્યસ્ત જીવનમાં ઘણી વાર આપણેે તેમની સાથે પૂરતો સમય પસાર કરી શકતા નથી
હા સમય આપડ વાત કરીએ કે સમય છે જ તો સમય એટલે માત્ર સાથે બેસવું નથી શું છે કે સમય પ હોય તો શું તેઓ ખરેખર સાથે છે
હા
સાથે સમય પસાર કરવાનો સાચો અર્થ એ છે કે સાથે વાત કરવી તેમની વાત સાંભળવી તેમને પ્રશ્નો પૂછવા સમજવી એની જમવું સાથે હસવું અને ખાસ કારની સાથેસવું્યારે કરતાં પણ આપણ આપણની હાજરી એમની જરૂરી હોય છે
હા સાચી વાત છે અને આજનો યુગ તો આમ ટેકનોલોજી નો યુગ છે આપડે દિવસ ના ઘણા કલાકો મોબાઈલ સોશિયલ મીડિયા અભ્યાસ અથવા નોકરી માં પસાર કરીએ છીએ પરંતુ જયારે માતા પિતા થોડો સમય વાત કરવા માંગે છે ત્યારે ઘણી વાર આપણે કહીએ જ છેએ કે હમણાં સમય નથી એટલે હકીકતમાં સમયની અછત નથી પરંતુ પ્રાથમિકતાની અછત છે તમે કોને તમારી પહેલી પ્રાથમિકતા આપી રહ્યા છો એની અછત છે તમારામાં
હા સમજી ગયો તમે શો કે આમાં તો છો એ
હા
હ હું તમને એક નાનકડી વાર્તા કરું એક યુવાન હતો તે સારી નોકરી કરતો હતો સવારે ઘરેથી વહેલો નીકળતો રાત્રે મોડી મોડી રાત્રે ઘરે આવતો તેમને તેના પ્પા દરરોજ પૂછતા બેટા આજે થોડું સમય છે બેસીએ દીકરો કેતો પપ્પા આજે હું થાકી ગયો છું રવિવાર વાત કરીશું રવિવાર આવતો પણ રવિવારે મિત્રો સાથે બહાર જવાનું હોય ક્યારેક મોબાઈલ ક્યારેક મુવીઝ વગેરે બીજા કામ તો હા સમય મળશે આપને ત્યારે ચોક્કસ બેસીશું પૈસો પૈસા કમાવામાં તે ઘણો સમય પસાર કર્યો અને ઘણા લોકો સાથે મળ્યો પરંતુ તે પિતા સાથે બેસવામાં સમય નહી કાઢ્યો અને એ પછી તેને એક વાત સમજાણી કે આપણો ઘણી વસ્તુઓ પાછળ સમય જતો રહેે છે પરંતુ માતા પિતા સાથે ન સમય હંમેશા સારો અને યાદ રાખી શકાય તેવો હોય છે કિંમતી હોય છે જે ફરી ક્યારેય નહી આવતો
હા એ તો સાચી વાત છે
અને એવું કહી શકીએ ને કે આપણે માતા પિતા દૂર કેમ જ થઈ રહ્યા છે.
હા.
તો કે એવું નથી કે આપડે જે ખરાબ આદતો છે દૂર એના લીધે તે હા એવું છે કે જે સોશિયલ મીડિયા છે વ્યસ્ત જીવન આપડું થઈ ગયું છે. એમના કારણે પણ દૂર થઈ રહ્યા છે એમાં મહત્વનું કારણ છે મોબાઈલ
હા એ તો સાચી વાત છે.
પરંતુ જે બીજું કારણ છે વ્યસ્ત જીવન એમાં શ શું કહી શકી કે જે ભણતર છે આપણું. નોકરી કરતા હોય છે ઘણા લોકો બ હોય છે પોતાની જવાબદારીઓ આ બધું જરૂરી છે. પરંતુ પ્રશ્ન એ છે કે શું ચોવીસ કલાક માંથી પંદર વીસ મિનિટ આપણે આપણા માતા પિતામાં કાઢી ના શકીએ
હા એ પણ વાત સાચી છે આપણે ઘણી વાર મિત્રો સાથે કલાકો સુધી વાત કરીએ છે પરંતુ માતા પિતાને પાંચ મિનિટ પણ આપી શકતા નથી.
હા. અત્યારે કેવું છે કે આપણે આપણે માનીએ છીએ કે માતા પિતા આપણી સાથે રહેશે. અને તે જે વસ્તુ હંમેશા પાસે હોય છે તેની કિંમત ઘણી વાર આપણને સમજાતી નથી.
હા
માતા પિતા એવું કહીએ ને કે શું છે તો કે મોટું માતા પિતા શું ઈચ્છે તો કે માતા પિતા મોટું ઘર મોટી ગાડી મોટી ભેટ એ ઈચ્છતા એ લોકો ઈચ્છે છે કે એમના જે બાળકો હોય છે તે તેમની સાથે વાતો કરે તેમની પાસે સલાહ પૂછે માન આપે ક્યારેક બહાર લઈ જાય એમના માટે એ બધી વસ્તુ હોય છે.
હા એ તો સાચી વાત છે. અને વૃદ્ધાવસ્થા માં પણ માતા પિતા ને પૈસા કરતું કરતા પોતાના સંતાનો નો સાથ વધુ જોઈતો હોય છે. તેઓ એમ ઈચ્છે છે કે તેમના બાળકો તેમની સાથે બેસે તેમની વાતો સાંભળે અને તેમને એકલતા અનુભવવા ના દે જો આપડે આજે એમની સાથે સમય નહી વિતાવીએ તો કદાચ એક દિવસ એવું આવશે. કે જયારે આપણને સમય હશે પરંતુ તેવ આપડી સાથે નહી હોય.
ત્યારે ક્યાંક ને ક્યાંક આપણને યાદ આવે છે કે તે સમય
હાલો.
ત્યા સાથે થોડે સમય પસાર કરીશ. પણ જીવનમાં પછી ક્યારે આવશે કોઈ.